અ હા કેવી છે, તને
હા હું મજામાં છું તુ કેમ છે?
ખીભાસ કરતા નાટન છું
અચ્છા શું કરતીતી.
થાય ની પેકિંગ કરતી જ હવે જો ફેસ્ટિવલ આવવાનું છે, ને તો ઘરે જવાની છું શું શું કર
હા. કાઈ નઈ હું તો એમજ બેઠી હતી તું તને કોલ કરી જો શું કરે છે તું
ઘરે જવાની છું હું
બરાબર બાકી શું જમી લીધું
હા તે
હઓ ક્યારનું શું જમી
મે કે પનીર પનીર ભિંડલાસ હા
અછા સરસ સરસ
તે
મેં તો બટેટા ટમેટાની સબ્જી શાક રોટલી દાળ ભાત
અચ્છા હા કે હું ઘરે જવાની છું કે ના ના સાચ તો ઘરે જ છો ની
હા તું ઘરે જવાની છો ને
હા અ્મી તો ઘરે જઈ આ ફેસ્ટિવલ છે ને હમણાં પ્રસંગ ને બધા છે. તમે તો ઘરે જઈ આઉ
ના ના સારો વિચાર છે તારું ફેવરેટ ફેસ્ટિવલ કયું છે.
મને તો દિવાળી નવરાત્ર મને તો મોસ્ટ ગાટા ગાટા તો બધા ફેસ ખૂબ આમ ગમે પ્રસંગ તો
હા એ તો તમારી વાત સાચી હમણાં આવતો તો હું રક્ષાબંધન ના બારમાં કઈક તેવા માગસ
આવ તો રક્ષાબંધન આ રક્ષાબંધન ને કો રક્ષાબંધન હોય ને હું કાઈ ના કેઉ એમ તો બની જ ના શકેને રક્ષાબંધન તો એક એવો તહેવાર છે જેમાં ભાઈ બેહેન ભેગા થાય છે ભાઈ ની હાથ ભાઈની કલાઈ માં બેન રાખડી બાંધે છે. અને કે છે કે તું મારી રક્ષા કરજે જ્યારે હું. કોઈ મુસીબતમાં હોઉ ત્યારે ભાઈ એના પ્રેમથી આપણા માટે ગિફ્ટ લઈ આવે પછી બેન એની બેન એની આરતી ઉતારે પછી એને સ્વીટ આ ખવડાવે
હા એ તો મારી વાત સાચી ત્યારે તો ભાઈ બહેન નો અનોખો રિસ્તો હોય છે.
ત્યારે તો અનોખો પ્રયોગ પણ જોવા મળે છે એ બંને ના વચ્ચે કેટલી પ્રેમ થી બહેન એ ના ભાઈ ને કલાઈ પર રાખી બાંધે છે ભાઈ એમના માટે ગિફ્ટ લઈ આવે છે. એ બંને સાથે મળીને મીઠાઈઓ ખાય છે બહુ જ ખુશીઓ એકબીજાને વાંટે છે.
હા એજ નઈ ને કોઈક બેન સાસ ના ઘરે ગઈએ. તો ઈ રક્ષાબંધન ભાઈ ભાઈ માટેના પિયર ના ઘરે જાય ભાઈને રાખડી બાંધે. કેવી ખુશી નો માહોલ થઈ જાય કે આજે બેન આવે નીચે ભાઈ ના ઘરે ન
હા એ તો તમારી વાત સાચી તમારા માટે તમારો પ્રિય તહેવાર કયો છે?
પ્રિય
તહેવાર
મારા માટે તો દિવાળી છે પાંચ દિવસ નો તહેવારી એનામાં ફટાકડા ફૂટે રંગોલી બનાવાની હોય કેવી મજા આવે
હા એ તો તમારી વાત સાચી ત્યારે તો નવું વરસ પણ બેસતું હોય છે ને
હા નવા નવા કપડાં પહેરીએ વાનગીઓ બનાવીએ પછી સાથે ભાઈ ને બધા જમીએ રમીએ પછી ફટાકડા ફોડીએે રંગોલી બનાવીએ લક્ષ્મી પૂજન કરી
હા એ તો તમારી વાત સાચી એ દિવસ તો બહુ જ અલગ કેમ કે ત્યારે તો બધા એકબીજાને નવું વર્ષ તો એમ કરીને પૈસા પણ આપે છે બધાને એકબીજા સાથે મળે છે પછી ક્યારે કોઈ દૂર હોય તો એ ઘેર આવીને એમને મળે છે. સાથે ભાડી ભળીને તહેવાર ઉજવે છે પ્રેમ થી ખુશીથી
હા એજ ને ધનતેરસ હોથ તો મારા ફેમિલી મને ધન ચાંદી નું ગિફ્ટ આપે લક્ષ્મી પૂજા તો ત્યારે મારું ઘરે અ મારા પગલા પગલા લે પછી નવા વર્ષને એ લોકો મને આ ભેટ આપે દિવાળી નો અમે લોકો સાથે ફટાકડા ફડીએ પછી ભાઈ ભીજ ના મારો ભાઈ મને ભે આપે હું અને ભેટ આપું.
હા એ તો તમારી વાત સાચી છે. અને મજા તો નવરાત્રી માં પણ પડે છે કેમ કે નવ દિવસ હોય સારા સારા કપડાં પહેરવા ચનિયાચોલી પહેરીને રાત રાત ના રમવું પછી સવારના આવું સુઈ જવું પછી એમાં હાથ પગ દુખે ના દુખે તો પણ બીજા દિવસે પણ રમવા આવું પછી જયારે નવરાત્રી પૂરી થાય તો તો બહુ જ દુઃખ થાય છે કેમ કે હવે તો રમવા નહીં મળે ગરબા જે સાંભળીને મજા આવે રમવાનું મન થાય જેટલી સાથે આપડે ગરબા રમીએ સખી સાથે રમીએ એટલા બધા ઝાઝી ફોટો સ્કીપ કરીએ
હા એજ ને નવરાત્રી એટલા નવરંગની રાત તો કેટલી બધા આમ કેવા બધા અલગ અલગ ચણિયાચોડી અલગ અલગ કલર્સ ની પછી અલગ અલગ ટાઈપ ની પહેરાવે કેટલી બધી રમત રમે કેટલું બધું શીખવા મળે નવરાત્રી નો બઘ બધાને અલગ અલગ ગેમો હોય તો આપણે મળે કે કેવી રીતે લોકો રમે છે આપે શીખીએ છીએ પછી સાથે રમીએ છીએ
હ એજને આપડે તો કેટલા કેટલા નવા નવા ગરબા ના સ્ટેપ્સ શીખવા મળે છે કેટલા નવા નવા ગરબા શીખ વા મળે છે એ રમવાનું બધા જોડે પછી ફેમસ ડાકલા ને એવું બધું રમવાનું પછી રાત રાત આખી રાત રમવાનું ફ્રેન્ડસ જોડે ફોટો ક્લિક કરવાના પછી થાકી ગયા હોય તો ઘરે આવીને સુૂઈ જવાનું જમવાનું પછી વળી એવું વિચારવા નું કે બીજા દિવસે કયા કપડાં પહેરશું. ને જયારે નવરાત્રી આવતી હોત તો નવા કપડા નવરાત્રી માટેને ચણિયા ચોલી ને એ લેવા જવાનું એ તો બધી મજાજ અલગ હોય છે.
હા એજ ને કેવી આમ કેવા મજા આવે નવરાત્રી માં. હોળી ના બી મજા કેવા આવે બધા અલગ અલગ રંગ ઉડાડે પછી રંગ એકબીજાને લગાવે.
હમ્મ. હા એ તો તમારી વાત સાચી હોળીમાં બધા પ્રેમ થી એકબીજાને રંગો લગાડે છે. પ્રેમથી એકબીજા સાથે રમે છે, કેટલા બધા તો ફોટોસ પાડે છે, પછી એ બધા સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે, જયારે કોઈ રમવા ના આવે તો એમના ઘરે જઈને એમને જોળે કાઢે છે, એના ઘરમાં જઈને એ લોકોને રંગ લગાડે છે, ને એને બારે લઈ આવે છે, બધા પાણીમાં રમે છે, પછી કેટલા ગુલ્લાલ ને બધું ઉડાળે છે કેટલું પ્રેમ ભાવ હોય. એ દિવસે
હા પછી એમ તે પેલા હોળીની રાતે અ હોલિકા નુ દહન કરે છે પછી જ એક આમ ઓલું શું કેવાય લાકડાનો ને પછી ગાય ગાય જી પોદડો દે એનું આપે ડુંગર
ગોબર
હા શું ગોબર
હા એ તો તમારી વાત સાચી એ બધું પણ જુદું હોય છે, કેમ કે આવું તો દેશ એમાં તો થાય નહી ત્યારે તો બધા દેશથી બધા અ ગામડાઓમાં આવે છે. એકબીજા સાથે બેસીને બધું એ ફટાકડા ફોડે છે, પછી એકબીજાનો રંગો લગાડે છે. એક બીજા સાથે બેસીને રમે છે કેટલા તો રાત રાત તો જાગે હોળી ના આગલે દિવસે કે
હા કોક કોક નવું બાબુ આવ્યું જ હોય આ દુનિયામાં તો એને હોલી કા નું પહેલી વાર ગોલ ઘુમાવે છે અને લાડો બનાવે છે. કોઈક ના લગ અ પેલ અ લગન થયા છે નવા નવા લગન એ લોકો ભી ઘુમે છે પછી જયારે આપે કઈ ને કે એ લોકો એક પાડ જેવું બનાવે આ લાકડાનું ગોબરનું તો ત્યારે બે ઝંડા ખોડે પછી જી ઝંડા જી દિશામાં પડે આપે કઈ ને એ દિશાથી વરસાદ આવશે ને કેવી મજા આવે ત્યારે તો
હા એ બધી માન્યતાઓ કેટલી અનોખી છે બધાની
હા એજ ને એવો એ હોડી છે પછી ઉત્તરાયણમાં બી બહુ મજા આવે બધા આ ઘાસમાંથી જાય ને પછી પતંગ ઉડાડે પછી એકબીજાની પતંગ કાપે. પછી બઉ આવા કઈ ને કે તિલ લાવ ઓલા ચકરી બનાવે તિલલી બનાવે દાણાની બનાવે કેટલા ટાઈપની તો ચકરી બને છે એ બધી બનાવેને ટેરેસ ઉપર લઇ જાય. પછી એક જો એક સાથે ખાય પછી સ્પીકરમાં ગીત તો વગાડે પતંગ ઉડાડે
હા એ તો તમારી વાત સાચી બધા એક સાથે હળી ભળીને ગીતો ગાય છે ભેગા પતંગો ચગાવે છે મકરસક્રાંતિ ના અને ઉપર થી એ બધા તો સાથે મળીને ખાય પીએ મોજ કરે પછી ફરવા પણ જાય છે, બધા છત માં ત્યારે તો આપણી મમ્મી નીચે થી નાસ્તો કે નવી નવી વાનગીઓ બનાવીને છતો ઉપર લઈ આવે છે ત્યારે બધા હળી ભળીને ખાય છે, પછી ફરીથી બધા પતંગો ઉડાડે છે. અને પછી ત્યારબાદ સાંજ નો સમય થાય તો એ બધા ફરવા નીકળે છે એ પણ બધું જુદું હોય છે.
હા એજ ને પછી સાતમ આઠમાં કેવી મજા આવે બપોર ના સાંજે રાતે બધી ઢોલ વાગે આપે રમવા જઈ આપણા મમ્મીઓ તો નવી નવી સાડીઓ પહેરીને આવે પછી ઢોલ રમીએ એનામાં બી કેટલી બધી વેરાયટી આવી છે ઢોલ રમવાની પણ
હા, એ તો તમારી વાત સાચી કેટલા બધા પ્રકારની હમણાં રમતો આવી છે, ઢોલવેથી રમવાની ઢોલમાં રમવાની. સાતમ-આઠમમાં તો હમણાં ઘણા બધા લોકો તો ડીજે વગાડીને પણ રમી લે છે અ મેઈન તો અને આપડે કહી શકીએ કે મેઈન મજા તો આપને તો ઢોલની ઢોલમાં જ રમવાની પડે છે કેમ કે સાતમ-આઠમાં એટલે ઢોલમાં જ રમવાનું હોય છે ડીજેમાં તો આપડે નવરાતત્રીમાં રમીએ.
હા એજ ને ને ઉપરથી પછી ક્રિષ્નાનો જનમ થાય ત્યારે કેવી મજા આવે બધા રાતને એકઠ એ બધા એકાવ બધા એકંત્રિત થાય પછી અ બધા બને ક્રિષ્ન બને, ક્રિષ્નનો જનમ થાય એ મટકી ફોડે.
હા, એ તો તમારી વાત સાચી એ પડ કેટલી મજા પડે બધા એક સાથે ભેગા રે, કૃષ્ન જનમ થાય પછી એમના ગીતો વાગે. પાછા ડાન્સ કરે પછી કૃષ્ણ જનમ હોય યશોદા ને એની માતા-પિ તાને બધા તો કેટલા ખુશ થાય કે બધા પોતાનો વેશ ધારણ કરીને આવે પછી ઉપર કનૈયો માથા ઉપર લઈને ટોકરીમાં લઈ જાય ને.
હા, એજ ને ચલ મને હજી થોડીક પેકિંગ કરવી છે, હું ઘર જવાની છું તો તને પછી કોલ કરું મને તારા બઉ મજા આ, તારા જોડે બઉ મજા આવી આજે આ તહેવારોની વાત કરીને.
હા, ઠીક છે લે મને પણ બહુ જ મજા આવી મને તારા સાથે વાત કરીને ઘણી બધી જાણકારીઓ પણ મળી.
હા, ઠીક છે ચલ બાય.
બાય.